હલો
એ
હલો મજમાં જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ
રજી ક ના કેમ છો હાા આવું તો મજા જ તમે કેમ છો
હું પણ મજામાં છું બસ જમી લીધું બેઠા હતા
રાી બીજું હવે હવે તો થાય ને બાર થાઈ ગઈ છે અચ
હ ચા પીવાનો સમય થઇ ગયો છે
હવે કે હવે ઠંડુ મોસમ થાય ગયો છે ને એટલે ગરમ ગરમ ચાય ગરમ ગરમ પકોડા હોય ને તો એટલે બધા છે
તો તો હે છેને અને દિવસમાં તો કેટલી ભાગ દોડ ભાગ દોડ થાય છે અને રાત હોય ને તો જાયને થોડો રેસ્ટ અને શાંતિ મળે છે
સાચી કઈ તમને કેમ કે રાત નો સમય તો એટલો ઘણ હોય છે જેમ કે રા રાત્રે તો આરામ ને આત્મચિંતન ને અને શાંતિ નો સમય હોય છે
સારું અને રાતનો સમય આપણા જીવનનો એક સુરત ને શાંત સમય છે દિવસભરની ધોડ બાાગ પછી રાત આપણે આરામ શાંતિને આ ચિંતન તો અવસર આપે છે કેમ કે રાત્ર પણ આપે પૂરા દિવસમાં શું કર્યું શું નથી કર્યું એમના માટે અ જાની અને વિચાર કરું કરું કરે છો કે હ પૂરા દિવસમાં કેટલી ભાગદોડ થાય છે. સવારેથી સાંજ તક પૂરા દિવસ ભાગ દોડ ભાગ દોડ માં નીકળી જાય.
સાચી કું તમને કે રાત નો તો સમય આપના જીવન નો ખુબ જ ખુબ જ મહત્વપૂર્ણ સમમે છે કેમ કે આખો દિવસ કામમાં અને અભ્યાસ અને જવાબદારીઓ બા ગયા પછી. રાત આપણે આરામ કરવાને મન મન ને શાંત રાખવા અને પોતાના દિવસ નું આત્મચિંતન કરવામાં અસર આપે છે.
સારને જે અસ્ત થયા પછી આકાશમાં ચાંદ અને તારાઓ ચમકવા લાગે છે. ઠંડી હવા પક્ષીઓનો શાંત થઈ જવા અને પ્રગતિની નિ તા મનને શાંત આપે છે. રાત ન સમય ભાગેલા શરીરને આરામ આપવા માટે ભગવાન ની સુંદર બેટ છે. કેમ કે દિવસમાં પણ દિવસમાં પણ આપે આરામ કરો પણ જેવી રીતે રાતના આરામ કરો એડી દિવસ ચમાં ન તો થાતોો.
હા આ તો વાત સારી છે કેમ કે રાતનો વાત વાતાવરણ એકદમ શાંત હોય છે ને અનેને પક્ષીઓ પોતાના માળામાં આરામ કરે છે. એ રસ્તા પર ગોઘાટ ઓછો થાય જાય છે ને તો એને પ્રગતિ પણ જાને વિશ્રામ લેતી હોય. તેવું લાગે છે કે આ શાંતિ આપણા મનને પણ શાંતિ આપે છે.
હ અને રાત્રે આપને પરિવાર સાથે સમય પસાર કરીશ દિનભરમ ના અનુભવ સાજા કરી શકે અને બીજા દિવસની યોજના બનાવી શકીએ-' વિદ્યાર્થી માટે પણ રાતનો સમય શાંતિ અને અભ્યાસ કરવા માટે અ સૌથી સમય બની શકે છે.
હ આ તો વાત સાચી કઈ તમને કેમ કે વિદ્યાર્થી માટે પણ રાત નો સમય તો ઉપયોગી હોઈ શકે છે જો સમય સર અભ્યાસ કરીને પછી પૂરી ઊંઘ લેવામાં આવે છે ને તો બીજા દિવસ તે તાજગી સાથે અભ્યાસ કરી શકાય. પણ મોડી રાત સુધી મોબાઈલ ચલાવો ગેમ છે રમવી ને સોશિયલ મીડિયા માં સમય બગાડવા આવે છે ને તો આ બધી ખરાબ આદત છે.
હા તો હોય છે ને અને
રાત ના સમમે તો પરિવાર સાથે થોડો સમય પસાર કરવો ને તો ભગવાન નું સ્મરણ સ્મરણ કરું ને અને બીજા દિવસ નું આયોજન કરવું પણ ખુબ આ સારી આદત છે. તેથી તો જીવન વ્યવસ્થિત બને છે.
સારું અને અ પરંતુ રાત નો સમય માત્ર જાગરણ મોબાઈલ કે મન મનોરંજનમાં વગડ વગાડેલો જોઈએ નહી વધારે રાત સુધી જાગવા જાગવાથી સ્વાસ્થ્ય પણ ખરાબ અસર પડે છે સમયસર ઊઘ ઉઊઘ લેવાથી સ્વસ્થ શરીર રહે છે અને મન તાજું રહે છે અને બીજા દિવસે કામ કરવા માટે ઉઊર્જા મળે છે
હા આ તો વાત સાચી કઈ તમને બેન કેમ કે સારી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. ડાક્ટરો પણ કહે છે કે રોજ પાંચ થી છે કલાક ની ઊંચ ફરી જ ને મસ્ત્ક માટે લાભદાયક છે. મેં તો એટલું જ કહું કે રાતનો સમય આરામને શાંતિ ને આત્મચિંતન અને નવા દિવસ ની તૈયારી નો સમય છે જો આપણે આ સમય નો યોગ્ય ઉપયોગ કરીશું ને. તો આપણું જીવન વધારે સુખી ને સ્વસ્થ અને સફળ બની શકશે.
તો હ છે ને રાત્ર રાત આપણને અ પણ સીખવાડે છે કે જેમ અંધગાર પછી સવાર જરૂર આવે છે ને તેમ જીવનમાં પણ દુઃખ પછી સુખ અને નિરાશા પછી આશા જરૂર આવે છે. આથી ક્યારે પણ હિંમત હારવા હારવી જોઈએ નહી.
સારું કું તમને કેમ કે રાતનો સમય તો પ્રકૃતિ નો ખુબ સુંદર ભાગ છે. કે દિવસ ભરના ભોગા પછી રાત્રિ આપને શાંતિ ને આરામને નવું જીવન જીવવા માટે શક્તિ આપે છે. ને સૂર્યાસ્ત થાય છે. આકાશમાં છાંદ અને તારાઓ ચમકે છે અને આખી સ્રષ્ટિ શાંત બની જાય છે. અને ગામડાઓમાં તો રાત ના સમયે લોકો. પરિવાર સાથે બેસીને વાતો કર છે. અ વડીલો બાળકો ને સારી વાર્તાઓ કઈ છે અને સંસ્કાર આપે
આ તો પરંપરા આપણા સમાજને મજબૂત બનાવે છે.
સારુંમ તો એટલું જ કઈશ. રાતનો સમય શાંતિ આરામ આત્મચિંતન અને નવી સવારની. તારીનો સમય છે જો આપણે આ સમયે યોગ્ય. ઉપયોગ કરીશ તો આપણા જીવન વધારે સુકીશ સ્વસ્થ અને સફળતા બની શકે
હા હા સાચું કયું તમને કેમ કેમ કે રાત ના સમયે તો ભગવાન નું સ્નાન કરવું ને. પ્રાર્થના કરવી નેને. દિવસ દરમિયાન કરેલા કાર્યો નો વિચાર કરવો ને તો ખુબ સારી આદત છે આથી તો આપણે આપની ભૂલો સમજી શકી અને બીજા દિવસે. વધારે સારું કામ કરવાનો સંકલ્પ કરીએ
અને સૂર્યાસ્ત થાય પછી આકાશમાં ચાંદ અને તારાઓ. ચમકવા લાગે છે ને તો ઠંડી હવા પક્ષીઓને શાંત થઈ. જાય અને પ્રકૃતિની નિરંતર મનને શાંતિ આપે છે. તો રાતનો સમય થાકેલા શરીરને આરામ આપ. આપવા માટે ભગવાનની બહ સુંદર ભેટ છે.
પરંતુ આજ કલ તો ઘણા લોકો રાત ના સમયે મોબાઈલ ને. ટીવી ને અને ઇન્ટરનેટમાં ઘંટાઓ સુધી બગાડ બગાડે છે. આ આ આથી ઊંઘ પૂરી નથી થતી ને સરસ સ્વાસ્થ્ય ખરાબ થાય છે એને બીજા દિવસે થકાવટ લાગે છે. ને તેથી રાતનો સમય યોગ્ય રીતે વાપ વાપરવો જઈએ.
ને એને રાત ના સમયે તો સુરક્ષા નું પણ ધ્યાન રાખવું જરૂરી કેમ કે બિના કાંને બાર ના ફરવું સાવધાની રાખવી અને નિયમો નું પાલન કરવું. જોઈએ આપની સુરક્ષા તો આપને હાથમે છે.
સારું તો હોય છે, ને કે રાત ના સમયે પણ દિવસ ના સમય ને રાત તો આ સમય બહુંજ ફરક હોય છે કે દિવસમાં આપે ક્યારે ગુમોવું એમ અ એમે કોઈ ખતરો નથી એને રાત્રના સમયે પણ બહારે જવું હોય તો આપને સમજદારી અને સાહસનો સાથે લીન જવું બહુ જરૂરી છે. કે આજરો આજનો સમય સેફ નથી
સાચું કહું તમને કે રાત તો આપણે એ સંદેશ આપે છે, કે અંધાર કાયમ રેતો નથી. ને રાત પછી સવાર જરૂરી આવે છે. એજ રીતે તો જીવનમાં દુઃખ અને કઠિન સમય પછી સુખ અને સફળતા જરૂર આવે છે. એટલે જીવનમાં ક્યારે હિંમત હારવી નથી મેં તો એટલું જ કહીશ કે રાત નો સમય આરામ કરવા ને ભગવાન નું સ્મરણ કરવા ને પરિવાર સાથે સમય પસાર કરવા અને નવા દિવસ માટે તૈયારી કરવાનો સમય છે.
જો આપને આ સમયનો સદઉપયોગ કરીશું ને તો જીવન સુખી અને સ્વસ્થ અને સફળ બની જાય છે. હા.
સારું.